હલો બસ જોઓ મજામાં તમે મજામાં?
હું પણ એકદમ મજામાં તો ફરી પાછા તમારી સાથે મળીને બહ જ સારું લાગે છે.
સાચી વાત છે. હા જો ને મારી બેબી હશ સાયા કરે છે એનું એમબીબીએસ કમ્પ્લીટ થયુને તો બેન ફોર્મમાં છે.
હમ હ હ હ હ થેન્કયુ અમારા ઘરમાં તો રોજ એવું જ ચાલે ના પપ્પા આયુર્વેદિક ડોક્ટર ને એ એમબીબીએસ. કાંઈ બી કોઈ ને કઈ થાય તો એક આ દવા કે ને એક આ દવા કે. આપડે તો બે વચ્ચે મરો જ થાય. એકેકે બે અમારી એના પપ્પા આયુર્વેદિક ડોક્ટર એટલે એને શું બહુ એલોપેથી દવા અને એવું રે જે આપણે રેગ્યુલર લઈએ ને ના ગમે એમ કે કે નુકસાન કરે કિડનીને અફેક્ટ કરે. એટલે આલોપેથી દે દવા લેવાની ઘણી વાર ના પડે એમ કે કે તું આ નાની નાની કઈક ફાકી લઈ લે આ લઈ લે એનાથી મટાય. એટલે અમારે દિવ અમારે બધું દિવસ આખો દિવસ ચાલુ જ હોય હું તમને કઉ ઘરે. દવાની વાતો ને તમે બે માંથી કઈ દવા વધારે યુઝ કરો?
અ જો તમને સાચું કહો ને તો મને પણ છે ને આયુર્વેદિક જ બહુ ગમે કે આયુર્વેદિક ક કરે ને આપડે તો એનાથી શરીરને નુકસાન ન થાય લાંબા ગાળા સુધી શરીર આપણું સારું રહે. પણ કેવું છે ને ઘણી વખતે આયુર્વેદિક દવાઓ છે ને તરત અસર નથી કરતી. તેના માટે આપણે છે ને એલોપેથી જ મને લાગે છે કે લેવી પડે છે.
એજ હું તમને કઉ છું દરે બે પૈથી જ અલગ છે આયુર્વેદિક શું છે કે તમને જે ક્રોનિક ડિસીઝ થઈ ગયું હોય ને અને તમારે એને જળમૂર માંથી મટ ટાવું હોય તો એના માટે તમારે આયુર્વેદિક બેસ્ટ છે સપોઝ તમને શરદીનો કોઠો હોય કે સિઝન ચેન્જ થાય ને તમને શરદી થઈ જાય ને તો એના માટે તો તમારે આયુર્વેદિક દવા લેવી પડે કારણ કે તમે બબ્બે ત્રણ ત્રણ દિવસે એલોપેથી નો કોર્સ તો કરી ના શકો. એજ એજ રીતે એલોપેથી માં શું છે તમને મોટી કઈક એક્સિડન્ટ થઈ ગયો ચલો તો એ વખતે તમે આટલું બધું લોહી થતું હોય ને તમને વાગ્યું હોય તો તમે કઈ ત્યારે આયુર્વેદ ની દવા તો લેવાના નથી ને કે એને વખતે તમારે એલોપેથી જ લેવું પડશે કારણ કે ફ્રેક્ચર થયું હોય તેની સર્જરી તો એલોપેથી જ કરે એટલે બંને પેથી જ અલગ છે. તમે કોનો કરે ઉપયોગ એ તમને બરાબર ખબર હોવી જોઈએ કે આયુર્વેદ તમે ક્યારે યુઝ કરો છો ને એલોપેથી તમે ક્યારે યુઝ કરો છો.
ના એ તો એકદમ સાચી વાત છે તમારી કે ઘણી વાર એલોપેથી જ આપ આપણે કરવી પડે છે આયુર્વેદિક તો શું છે કે એકદમ ઇન્સ્ટન્ટમાં તો કામ ન જ કરે આપણ અને ઘણી વાર પેલા કે પેલા આયુર્વેદિક નો જ છે ને જમાનો હતો એના કારણે કહેવાય ને કે લોકોની મૃત્ય તે પણ જલ્દી થઈ જતી કે ઘણી વાર આપણે વસ્તુ ની ખબર ના પડતી કે શું જડ છે? પણ હવે એલોપેથી આવ્યા પછી મૃત્યુદર પણ ઘરો ઘટ ટી ગયો છે અને હવે સારું પણ છે કે લોકો જલ્દી સાજા સારા થઈ જાય છે પણ એના નુ સાન પણ છે શરીર માટે થઈને કેવું છે કે જો તમે એલોપેથી વાપરો તો તમને છે ને ધ્યાન પણ રાખવું પડે ખાણા પીણી માં ધ્યાન રાખવું પડે તમારે અને કેહેવાય ને કે ઘણી બધી વસ્તુનું તમે યોગા કરો તો એ બધું છે ને તો તમને નુકસાન ના કરે. પણ તમે એલોપેથી જ પછી ખા વારે ઘણે ખાવ કે થોડું કઈ થયું નથી કે દવા થોડું કઈ થયું નથી કે દવા ચલો ડોક્ટર પાસે તો એમાં પછી નુકસાન થાય આજકાલના જનરેશન ના મને લાગે મા બાપ કયો કે છોકરાઓ કયો તરત જ ડોક્ટર પાસે ભાયગ્યા જતા હોય કાંઈ થયું નથી કે ડોક્ટર પાસે તો મને લાગે આવું ના થવું જોઈએ થોડું છોકરાઓને ઘરનું મને લાગે એક નુસ્ખા કરાવે જેમ કે આપડે કેમ શરદી થઈ જાય તો આપડે ઉકાળો પી લઈ તુલસી ખાય આદુ આપડે પી લઈ ચામા નાખીને કા આપણે કેહેવાય ને કે ગરમ પાણી ની વાફ લઈ લઈ તો શરદી માટે મને લાગે ને આવું બધું કરે ને તો ઘરનું થોડું બહુ ઉપાય કરવું બી જરૂરી છે પેટ દુખે તો ફાંકી બનાવીને ખાવી
એકદમ તમારી વાત એકદમ સાચી છે આપણા તમે જોજો આપણા ઘરના મસાલામાં ઘણી એવી આયુર્વેદિક દવા દવા તરીકે એનો યુઝ થાય છે જેમ કે તમે સૂઠ લઈ લો. તમને કાંઈ બી શરદી થઈ હોય તમને પેટ નો દુખાવો ઈવન તમને જો લુઝ મોશન થયું હોય ને તો બી તમે સૂઠ નો ઉપયોગ કરશો ને તો એ તમને એક બે વારમાં તો તમને તરત રિઝલ્ટ બતાવશે. એવી રીતે તમે કીધું કે તુલસી અડુસી ના પાન છે એવા ઘણી બધી આયુર્વેદિક વનસ પત્તિઓ છે ને એને તમે ઉકાળા લેશો ને તો તમને શરદી ઉધરસ માં ઘણો ફાયદો થશે. આયુર્વેદના એમ જ હું તમને કહું કે આપડે જ્યાં શિયાળામાં બધા વસાણા ખાઈએ છીએ. જે ગોળ, સૂટ, ગુંદર એ બધું શું છે એ આયુર્વેદ તે દવા છે વન ટાઈપ ઓફ એના તમને ઘણા બધા એના ફાયદા છે. એવું તમને અત્યારે તો આયુર્વેદિક બી બહુ આધુનિક થઈ ગયું છે. તમને ખબર હોય તેમાં પંચકર્મ ની બધી ક્રિયાઓ કરે છે. એ પંચક્રમ માં તમારા શરીરનું આખું જે અંદર તમારું લોહી ના વિકાર થયા હોય એને ફરીથી જળમૂળ માંથી કાઢીને ફરીથી જ તમને ટ્રીટમેન્ટ આપે છે. એજ રીતે શિરો ધારા છે તમને કોઈ બી માનસિક રોગ હોય તમને હેર નુ કોઈ બી અંદર પ્રોબ્લેમ હોય તો એના માટે તમને સીરો ધારા ટ્રીટમેન્ટ છે આયુર્વેદ માં આપ આપવામાં આવે છે તેને ઘણા સારા રિઝલ્ટ છે. એટલે આયુર્વેદિક કામ નથી કરતું એવું નથી પણ તમને ખબર હોય કે તમારી ટ્રીટમેન્ટ શેના માટે અને કોના માટે લેવાની છે. હવે તમને કોઈ ક્રોનિક ડિઝઝ થઈ ગયું છે. કે એની કોઈ દવા જ નથી એના માટે તમે આયુર્વેદિકમાં જશો તો તમને રિઝલ્ટ પાડવાનું જ નથી કારણ કે એ સર્જરી જેને જોઈએ છેને તો સર્જરી જ તમારે કરે પ તમે સપોઝ ડિલિવરી આયી છે હે પહી તમે આયુર્વેદિક પાસે જશો કે ભઈ આ છે એ વસ્તુ ત્યાં થવાની જ નથી એ તો તમારે ગાય ને પાસે જ જવું પડશે એટલે તમને ખબ બર હોવી જોઈએ કે તમારે કયા ડોક્ટર પાસે ક્યારે જવાનું છે તો એનું રિઝલ્ટ સો ટ ત તમને મળે
હા એ તો તમારી એકદમ સાચી વાત છે ઓકે ઘણી વાર ઘણી વસ્તુઓ ટાણી આપડે છે ને જે વ તીને કેવાય ને આપડે છે જે એવા માહીર છે તેના પાસે જ જવું પડે
હા
તમે એમ કયો કે ના આ વખતે હવે મતલબ આય આયુર્વેદિક પાસે જઈએ આપડે સર્જરી માટે તો એ તો ખોટી જ વાત છે પણ એવું છે ને કે ઘણી વસ્તુઓ મને તમને સાચું કવું તો આયુર્વેદિકમાં મને આખુ પ્રેશર એક્યુપેન્ચર પણ મને બહુ ગમે એના વિશે મેં છે ને વાંચેલું છે જાણેલું પણ છે અને થોડું બહુ જયારે હું વાંચતી ને આ બધું વિશે તો ત્યારે મને છે ને અ હું કરતી પણ થોડું થોડું આ બધું પણ આ છે ને બધી વસ્તુમાં ભાર બહુ લાગે છે
સાચી વાત છે તમારી ધીરજ માંગી લે આયુર્વેદ તો એવું છે તમને એમ થાય કે શું યાર રોજ આટલો મારે લીધા જ કરવાની મહિના બે મહિના એ આયુર્વેદ વાળા તો તમને એવું કહે છે કે તમે કોઈ બી મેડિસિન ત્રણ મહિના રેગ્યુલર લો ને પછી જ તમને એનું રિઝલ્ટ બતાવાનું એ સ્ટાર્ટ કરે છે એટલે આયુર્વેદ છે ને એક રીતે તમારી ધીરજ માંગી લે એવી આખી ક્રિયા છે કે ત્રણ મહિના તમે તેને રેગ્યુલર લો પછી જ તો એનું રિઝલ્ટ બતાવાનું સ્ટાર્ટ કરે છે ને અત્યારે જમાનો ઇન્સ્ટન્ટ નો આવી ગયો છે ઇન્સ્ટન્ટ નુડલ્સ ઇન્સ્ટન્ટ મેગી એમ દરેકને દરેક વસ્તુ ઈન્સ્ટન્ટ જોયે છે આ ગોળી અંદર ગઈ ને મને મટી ગયું એટલે એવું તો આયુર્વેદ માં શક્ય જ નથી
એ તો તમે એકદમ સાચું કીધું હો એકદમ સાચી વાત છે તમારી તો
એલોપેથી તમે જોવ ત્યારે કેટલું આગળ વધી ગયું છે તો એ લોકો અત્યારે તો કેન્સ સર જેવા અસાધ્ય રોગ છે ને એને પણ મટાડી રહ્યું છે આપડુ એલોપેથી અત્યારે ઘણે ખરેખર ઘણી પ્રગતિ કરતો આઈ વી એફ લઈ લો જે તમે ક્યારે કલ્પી બી નઈ શક્યું હોય કે જે વ્યક્તિ માં બની શકે એમ નથી એને પણ ટ્રીટમેન્ટ કરીને એ લોકો અત્યારે સરસ સરસ બાળકો આપી રહ્યા છે એ બધી આપડી આયુર્વેદ ની તો ન‌ઈ પણ એલોપેથીની એક અધ્યતન શોધ કેવાય એમ મારું માનવું છે કેટલી મા બાપ આપને એ લોકો એક આશા નો કિરણ આપી છે આયવી એક ટ્રીટમેન્ટ થી અને એનો તો અત્યારે ઘણો બધો ઉપયોગ ઘણી સારી રીતે લોકો કરે છે એનો એનો ફાયદો લે છે એટલે એલોપેથીમાં ડે ટુ ડે લાઈફમાં ઘણા સુધારા પ્લસ કેટલી સારી સારી ટ્રીટમેન્ટો આવી રહી છે જે વ્યક્તિના ડે ટુ ડે દિવસ જીવનને ઘણું સારું અને સફળ બનાવે છે
ના એ તો તમારી એકદમ સાચી વાત છે કે આયુર્વેદિકને મ કહેવાય ને કે આયુર્વેદિક ડોક્ટર પણ હવે ઘણું સારું કરી રહ્યા છે, એલોપેથી નો તો એ છે કે બધા લોકો પેલા વચ્ચે કેવું હતું ને બો જ જાે પાસે હતા ને એમ હતું કે એલોપેથી સારું છે, પણ આ હવે બધા આયુર્વેદિક લોકો મતલબ ડોક્ટરો પાસે જઈ રહ્યા છે, ને મને બો સારું લાગે આ વસ્તુ તું જોય ને કે લોકો હવે પાછા આપણી સંસ્કૃતિ છે, જે આયુર્વેદ આપણને શીખાવ્યું છે અ કહેવાય ને કે નેચરલ છે, જે વસ્તુ એના પાછળ જઈ રહ્યા છે તો એના કારણે આપણા શરીર ને પણ સારું આપણેે રેવાશે કેહેવાય ને આપણે એલોપેથી ખાઈ ખાઈને આપણું શરીર કેવું કેહેવાય ને કે પેલા જેટલું કામ નથી કરતું હવે આમ પેલા કેવાય ને કે કેટલી તાકત રેતી લોકોમાં હવે તો બધા કેવાય ને લોકો એકદમ થોડું આપણે કામ કર તો થા જાય આપણે આંખો દુખવા માંડે, આપણે કેહેવાય ને કે ઊંઘ ખાવા માંડે છે, કેતો આવી બધી વસ્તુ તો થાવા માંડે છે આમ પેલા આવું નતો, પેલા તો કેટલા કેટલા વર્સ લોકો એવા ને એવા રતે તમારા દાદી કહું તો એ હમણાં પિંચોતેર એસી વર્ષના છે, હજુ પણ બધું કામ કરે ચાલીને જાય, જતા રેએ, બધી જગ્યાએ એમ કેહેવાય ને કે હજી પણ હપ્તો કટ્ટા છે, સુકામ એટલે કે એ લોકો એ પેલાનું બધું આયુર્વેદ કહેવાય ને કે સાચું બધું ખાધેલું છેમ અને કોઈ દિવસ પણ આવી બધી દવાઓ નથી કરેલી, ડોક્ટર પાસે જ નથી ગયા લે એ લોકો કોઈ અ ટાકા કે એવું કઈ નથી લીધું એ લોકોએ, એટલે એ લોકો સાજા સારા છે
સાચી વાત પેલા તમને શું છે, ફૂડ બી એટલા સરસ મળતા તા કે એમાં પ્રચલ રીતનો ઉપયોગ નતા કરતા દવાઓ નતા નાખતા એ લોકો લોકોને શુદ્ધ ખાવાનું ઘી દહી દૂધ બધું શુદ્ધ મળતું હતું, એટલે એ લોકો ના શરીર ની સારા હતા, જ્યારે અત્યારે તમે જુઓ કેમિકલ દરેકમાં કલર પછી રાસાયણિક દવા નાખેલા ફ્રૂટ એટલે એ બધું ખાઈએ તો આપણું શરીર સારું નથી જ રહેવાનું અત્યાર તો નેચરલ નો જમાનો આયુર્વેદ નો જમાનો પાછો આઈ ગયો તમે જો દરેક વસ્તુ તેમાં નેચુરલ ક્રીમ, બાયો ક્રીમ આ જે બધું નેચરલ અત્યારે તો ઓર્ગેનિક નું કેટલું બધું નામ થઈ ગયું, દરેક વસ્તુમાં ઓર્ગેનિક ઓર્ગેનિક એટલે લોકો ફરીથી હવે આયુર્વેદ તરફ વળી રહ્યા છે. દરેક વસ્તુમાં એ લોકો ઓર્ગેનિક વસ્તુનો યુઝ કરે છે ઘણી સારી બાબત છે.
હા તો એકદમ સાચી વાત છે, અ તમારી તો મતલબ કેવાય ને કે આ બધું વાત કરીને તમારા સાથે મને સાચે ઘણું સારું લાગયું ને આપડે પાછા મળશું ફરી પાછ આવા જ ટોપિક ઉપર વાતો કરશું, તો ત્યાં સુધી આવજો ધ્યાન રાખજો તમારું.
આવજો ચોક્કસ.